એવું છ
હેલો હા આવે છે હેલો બસ કઈ નથી આ બારિશને જોઈ લોને
સાચી વાત ગરમી પણ કેટલી વધારે બહુ પડે છે ને
અહિયા તો અભી ઠંડા ઠંડો મોસમ થાય ગયો છે
હા સાચી વાત આજ હું આજ હું ગુરુ મતો વિશે મારા વિચાર રજુ રજૂ કરવાઈશ ભારતીય સંસ્કૃતિ માં હા અ ભારતીય સંસ્કૃતિ માં ગુરુન ભગવાનનું કરતા પણ ઊછું સ્થન આપવામાં આવે છે શું કહો છો તમે
હા સારી વાત હે આપને ગુરુ નું મહત્વ તો આપણે ભારતીય સંસ્કૃતિને બહુ બડું મહત્વ હોઈ છે હોવે છે આપણે જીવનમાં ગુરુ તો ગુરુ તો આપણે જીવનમાં જ્ઞાન આપે અને સફળતા મળવા માટે ગુરુની જરૂર પડતી હોય છે. ગરુ તો ગુરુ કેવલ બન બનાવા બના પણવાર વ્યક્તિ નથી પણ જીવન અને શિલ્પકાર છે જેવી રીતે કુમાર માટીને સુંદર ઘડો બનાવે છે. ને એવી રીતે ગુરુ વિદાર્થીના જીવન સુંદર આકાર આપે છે.
હા, એજ તો એટલે જ તો આપણે કહીંએ ને કહે છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રમ બ્રહ્મમાં આ શ્લોક આપણે જણાવે છીએ કે ગુરુ જ્ઞાનનું સ્વરૂપ છે. તો ગુરુ બીના ગરુ કે ગરુ વગર કછું નથી અને બધા માણસોમાં બધા માણસો જીવનમાં એક ના એક ગુરુ હોવો જો જોઈએ.
સાચી વાત કઈ એક આપણે જોવો તો એક નાનું બાળક કશું જાણતું નથી. તેને બોલતા અને વાંચતા અને લખતા અને વિચાર કરતા અને અને સમાજમાં કેવી રીતે જીવ જીવવું તે ગુરુ શીખવાડે છે.
ગુરુ આપણા મનમાં જ્ઞાનનો દીપ પ્રગટાવે છે એવે દીપ એક બાર એક બાર પ્રગટી જાય ને પછી જીવન પર અંધકારો દુર રહી છે.
સાચી વાત હા સાચી વાત કે તમને. માતા પિતા આપણે જન્મ આપે છે પણ ગુરુ આપણે જીવન જીવાની સાચી દિશા બતાવે છે અને ગુરુ આપની અંધકાર દૂરી કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. જે મનુષ્ય સાથ સંસાર અનુશાસન પ્રમાણિક અને માનવતા શીખવાડે ને તે સાચો ગુરુ કહેલાવેે.
સાચી વાત ગુરું તો આપણે જીવન મે હોણું જ જરૂરી હોય છે એમ. ગુરુ તો કે ગુરુ કેવલ આપણે પરીક્ષા પાસ કરવાનું જ્ઞાન નથી આ- પતા પણ જીવનની પરીક્ષા કેવી રીતે પાસ કરવા એ પણ ગુરુ શીખવાડે છે તેઓ આપને ધીરજ અને મહેનત ને આને અનુશાસન સમયનું મહત્વ સચાઈ અને માનવતાની શિક્ષા આપે છે. આ ગુણો જીવનભર આપણા કામ આવે છે.
સાચી વાત વિદ્યાર્થી જીવનમાં ગુણનું મહત્ત્વ ખૂબ વધારે છે. સાર શિક્ષક વિદ્યાર્થી અંદર રહેલી પ્રતિભા અને આગળ વધાર વધારવામાં પ્રેરણા આપે છે. કેમ કે ગુરુ એને શીખવાડે છેમ કે વકીલ, ડોક્ટર એન્જિનિયર બધા ગુરુ હી ભણાવે કરાવીને ગુરુ બનાવે છે. તો વિદ્યાર્થી જીવનમાં ગુરુનું બહું મહત્વ હોય છે.
સાચી કઈ બેન થને આપણા જોની આપણા દેશમાં તો ગુરુ શિષ્યની પરંપરા હજારો વર્ષ જુની છે. અને ઋષિ મુનિઓના આશ્રમમાં વિદ્યાર્થીઓ રહીને શિક્સા મે મેવતા હતા. તેઓ કેવલ પુસ્તકોનું જ્ઞાન નથી તે પણ સાાદકીને, સેવાને, ત્યાગને રાષ્ટ્રપ્રેમ પણ શીખતા હતા હતા. એ કારને તો ભારત વર્ષને વિશ્વ ગુરુ કેહેવાયો. ગુરુ ક્યારે પણ આપણે ગુરુ ક્યારે પણ. પોતાના વિદ્યાર્થીની પ્રગતિથી ઈર્ષ્ય કરતા નથી. ઉલટાનું વિદાર્થી ગુરુ કરતા પણ વધારે સફળતા મેળવે નહી તો ગુરુને ગર્વ થાય છે. આ સાચા ગુરુની ઓળખણ છે.
ઓ તો હોય છે ને જયારે વિદ્યાર્થી નિરાશ થાયને ત્યારે ગુરુ અને હિંમત આપે છે, જારે ભૂલ કરે ત્યારે પ્રેમથી સમજાવાનો હમ સાચા માર્ગ પર લાવવાનું બધું ગુરુ એ જ કરે છે તો અ વિદ્યાર્થી જીવનમાં ગુરુનું મહત્વ ખુબ વધારે છે અને ગુરુ વગર વિદ્યાર્થીનો કોઈ અસ્તિત્વનતો,
સાચીવાત કરી આપણે જીવનમાં ઘણા લોકો મળે છે, પણ બધા આપના ભવિષ્યને બદલી શકતા નથી, જે વ્યક્તિ આપણા જીવનને યોગ્ય દિશા આપે, આપણા અંદર છુપાયેલી શક્તિને ઓળખે છે, અને આપણે સારા મનુષ્ય બનાવે તે ગુરુ કહેવાય, ગુરુ તો આપણે ગુરુ ને જ્ઞાનનો ભંડાર છે, પણ તેની સાથે સાથે સંસ્કારનો પણ આધાર છે, ગુરુ તો કેવલ કિતાબના પાઠ નથી ભણાવતા, પણ સત્ય, પ્રેમ, દયા એ કરુણાને અનુશાસન, સમય, પાલન અને માનવ માનવતાની શિક્ષા પણ આપે છે, આજના સમયે મેં જોવું હી આજના સમયે. તો જ્ઞાન મેનું સરળ બની ગયું છે, પણ સાચા સંસ્કાર મેલવાનું માટે તો ગુરુ જરૂરી છે,
બહુ સરસ વાત કંઈ અને આપણા ઇતિહાસમાં ઘણા મહાન ગુરુ, ગુરુ થઈ ગયા છે, દ્રોણાચાર્ય અર્જુન. અ મહાન ધૂરંધર ધૂર ધરોધર બનાયા, દરું દર બનવાયા અચાનક, કે ચંદ્રગુપ્ત મૌર્યના માર્ગદર્શન આપીને મહાન સમ્રાટ, બનાવ્યો આ ઉદાહરણ બતાવે છે, કે એક એક સારા ગુરુના માર્ગદર્શનથી સામાન્ય વ્યક્તિ પણ મહાન બની શકે છે,
સારી વાત કંઈ ગુરુતો જીવનમાં માટી જેવા હોય, છે, જેવી રીતે માટી નાના રોપાને પાણી આપી, તેની સંભાળ સંભાળ કે રાખી અને મોટું બ્રક્ષ બનાવે છે, એવી જ રીતે ગુરુ વિના, વિદ્યાર્થીની વિદ્યાર્થી ની અંદર રહેલી પ્રતિભાને પોષણ આપીને, તેને માન માહિતી બનાવે છે, આપ એક સારા ગુરુ ક્યારે પણ વિદ્યાર્થીની ભૂલ પર કેવાય. સજા નથી, આપતા પણ તે ભૂલમાંથી માત્ર શું શીકું તે પણ સમજાવે છે, તેઓ આપણે હારથી ડરવું નહીં પણ ફરીથી પ્રયાસ કરવો શીખવી. પાડે છે, એટલા જ ગુરુ જીવનમાં સાચા માર્ગદર્શન કેવાય છે, આજે આપણે, આજે આપડે દુનિયા ઝડપી રીતે બદલાઈ રહી છે, એની અને વિજ્ઞાનને અને ઇન્ટરનેટને અને નવી ટેકનોલોજીને આપણા જ જીવનનો ભાગ બની ગયા છે, પણ આ બધાની વચ્ચે. જે પણ ગુરુ જરૂરિયાત ઓછી નહીં ઓછી નહીં થત ના
કારણ કે મશીન માહિતીતો આપી શકે પણ વિવેક સંગ્રહ કાર અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ ગુરુ આપી શકે
સાચી વાત એને આજના ડિજિટલ ડિજિટલ યુગમાં મોબાઈલ ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિમત્તાથી માહિતીતો મળી જ શકે પણ સાર સંસ્કાર બુદ્ધિ અ જીવન મૂલ્ય અને યુગ યોગ્ય દિશા આપનું કામ તો ગુરુ જ કરી શકે એટલે ગુરુની જ કોઈપણ ટેકનોલોજી લઈ શકતી નથી
સારીવાત સાચીવાતએ આપના ધર્મ ગ્રંથો પણ તો ગુરુ ના મત તો પર અ ભાત મૂકે છે જે ભગવાન શ્રીરામ પણ ગુરુ વશિષ્ઠ પાસે શિક્ષા લીધી ભગવાન શ્રી કૃષ્ન પણ ગુરુ શાંદિપની પાસે વિદ્યા અભ્યાસ કર્યો આથી સ્પષ્ટ થાય છે કે મહાનતમ વ્યક્તિઓને પણ ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી અને વિદ્યાર્થી તરીકે તો આપની ફરજ છે કે ગુરુની વાત ધ્યાનથી સાંભળવી એ નિયમિત અભ્યાસ કરીએ સારા સંસ્કાર અપનાવીએ અને તેમના વિશ્વાસને ક્યારે પણ તૂટવા ના દઈએ. આજ થી ગુરુ દક્ષિણા આ આજે સાચી ગુરુ દક્ષિણા છે.
સાચી વાત અને ગુરુનો આદર કરીએ તેમથી વાત ધ્યાનથી સાંભળી લઈ એ સમય પા સમયનું પાલન કરીએ અને મહેનત થી અભ્યાસ કરીએ કેમ કે ગુરુની શિક્ષા જીવન પર આપણા કામ આવે છે અને ગુરુ બી આ કેમ કે ગુરુબિને જ્ઞાન નથી અને ગુરુ બીન વિકાસ નથી.
સાચી સારી વાત કહી સાચી વાત આભાં અપનાવું